હેલો.
કેમ છો.
હું મજામાં છું તમે કેમ છો.
હું પણ એકદમ મજામાં છું. આજે મને ખુબ સરસ ટોપિક ઉપર વાત કરવી છે. મ્યુઝિક એન્ડ ઇટ્સ ઇફેક્ટ ઓન મૂડ. મને લાગે છે કે મ્યુઝિક આપણા જીવનનો ખુબ મહત્વનો ભાગ છે. તમને શું લાગે છે એના વિશે.
બિલકુલ મારા માટે મ્યુઝિક માત્ર મનોરંજન નથી પણ એ પણ આપણા મૂળ વિચારો અને લાગણીઓ પર પણ ઘડી અસર કરે છે કેટલી વાર એક સરસ ગીત સાંભળતા જ આખો દિવસ સારો થઈ જાય છે.
હા હું પણ એવું જ અનુભવ છું. જયારે હું થાકેલો હોઉં તો મૂડ સારું ના હોય ને જય્યારે હું મારા ફેવરેટ સોંગ સાંભળું છું થોડી વાર પછી મને હલકું અને ફ્રેશ લાગે છે એને કરવાથી.
હમ. મને પણ એવું જ થાય છે મ્યુઝિક એક પ્રકારનું સ્ટ્રેસ રિલીવર છે. ઓફિસમાં કામ કરતા લોકો હોય કે સ્ટુડન્ટ હોય દરેક વ્યક્તિ પોતાની રીતે મ્યુઝિક નો આનંદ લે છે.
હમ સાચું કહય્યું તમને કેવુ મ્યુઝિક સાંભળવું ગમે છે.
માર મૂડ પ્રમાણે બદલાય છે જયારે હું રિલેક્સ થવા માંગુ છું ત્યારે સોફ્ટ મ્યુઝિક સાંભળું છું. એક્સરસાઝ કરતા એનર્જેટિક સોંગ્સ સાંભળું છું અને સફર કરતા ઓલ્ડ સોંગ્સ પણ ઘણા ગમે છે.
ઓકે વાહ મારા સાથે પણ એવું જ છે. એક જ પ્રકારનું મ્યુઝિક રોજ સાંભળવાનું મને નથી ગમતું. મૂડ પ્રમાણે પ્લેલિસ્ટ બદલતી રહે છે રોજ ને રોજ
હમ તમને લાગે છે કે મ્યુઝિક ખરેખર મૂડ બદલી શકે.
હા ચોક્કસ કેમ કે ધારો કે કોઈ વ્યક્તિ ઘણો અપસેટ હોય. જો તે શાંત અને પોઝિટિવ મ્યુઝિક સાંભળે ને તો તે ધીમે ધીમે તેનો મૂડ ઇમ્પ્રુવ થઈ શકે છે અને જો ઉત્સાહ ભરો મ્યુઝિક હોય ને તો એનર્જી પણ વધારી શકે છે અને તેનું મૂડ સારું થઈ શકે છે.
હમ આ વાત સાયન્સ પણ કહે છે કેટલાક ડોક્ટર્સ પણ રિલેક્સેશન માટે મ્યુઝિક થેરેપી ની સલાહ આપે છે.
હા મેં પણ મ્યુઝિક થેરેપી વિશે ઘણું સાંભળ્યું છે. હોસ્પિટલમાં પણ કેટલીક જગ્યાએ હલકા મ્યુઝિક નો ઉપયોગ દર્દીઓને રિલેક્સ કરવા માટે થતો હોય છે.
બિલકુલ. મ્યુઝિક સાંભળતા શરીર અને મગજ બંનેને શાંતિ મળે છે. એટલે ઘણા લોકો મેડિટેશન કરતા વખતે પણ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સાંભળે છે.
હમ સ્ટુડન્ટસ માટે મ્યુઝિક ફાયદાકારક છે કે નુકસાનકારક તમારો શું વિચાર છે.
મારા માટે તો બંને હોઈ શકે જો કોઈ ડિફિકલ્ટ સબ્જેક્ટ વાંચતા વાંચતા લાઉડ મ્યુઝિક સાંભળે તો કન્સન્ટ્રેશન ઓછું થઈ શકે. પણ બ્રેકમાં સમય હલકા મ્યુઝિક સાંભળવું ફ્રેશ ફીલ કરવા જેવું છે.
હા હું પણ એક્ઝામ પેલા લાઉડ મ્યુઝિક નથી સાંભળતો ક્યારેય પણ એક્ઝામ પછી ફેવરેટ સોંગ સાંભળવાની મજા જ અલગ હોય છે.
હમ એક્ઝામ પૂરા થયા પછી દરેક નું મૂડ અલગ જ હોય છે.
હા મ્યુઝિકની એક ખાસિયત એ પણ છે કે ભાષાથી ઉપર હોય છે કેટલીક વાર આપને ગીત ના વર્ડ સમજાતા નથી. પણ મ્યુઝિક સાંભળીને આનંદ તો આવે જ છે.
હમ બિલકુલ ટ્યુન અને રીધમ આપડા. દિલ સુધી પહોંચી જાય છે, એટલે દુનિયાભરમાં જુદા જુદા દેશોનું મ્યુઝિક. લોકો ને ગમે છે.
હા સાચું કહ્યું તમને શું લાગે છે મ્યુઝિક વગર નું જીવન કેવું હોય.
મને તો ખુબ નિરાશ લાગે બર્ડે હોય ફેસ્ટિવલ હોય, લગ્ન હોય, સ્કૂલ ફંક્શન હોય, કે સ્પોર્ટ્સ ઇવેન્ટ દરેક જગ્યાએ મ્યુઝિક હોય એટલે ઉત્સાહ વધે છે.
હમ સાચી વાત મ્યુઝિક દરેક ખુશીના પ્રસંગને વધુ યાદગાર બનાવી દે છે.
હમ. અને માત્ર ખુશી જ નહી કેટલા ગીતો આપણી જૂની યાદો પણ તાજી કરી દે છે. એક ગીત સાંભળતા જ ઘણી જૂની ઘટનાઓ યાદ આવી જાય છે.
હા. મને પણ એક ગીત સાંભળ તમારા સ્કૂલ ના દિવસો યાદ આવી જાય છે. એટલે મ્યુઝિક માત્ર મનોરંજન નથી પણ, આપની મેમોરીઝ સાથે પણ જોડાયેલું હોય છે.
બિલકુલ. એટલે જ લોકો કહે છે, કે મ્યુઝિક એ યુનિવર્સલ લેંગ્વેજ છે.
હા. આજની વાતચીત મને સમજાયું કે મ્યુઝિક આપણા મૂડ હેલ્થ અને, રોજિંદા જીવન પર ઘણી પોઝિટિવ અસર કરે છે.
હા પણ મર્યાદિત અવાજમાં અને યોગ્ય સમયે મ્યુઝિક સાંભળવું પણ એ એટલું જ જરૂરી છે.
હમ. હવે મને જાણવું છે કે તમારા માટે દિવસનો કયો સમય મ્યુઝિક સાંભળવા માટે શું? થીસારો હોય છે.
હમ મારા માટે તો સવારનો સમય ખુબ સારો હોય છે સવારે હલ કા અને શાંત મ્યુઝિક સાંભળ થી આખો આખો દિવસ પોઝિટિવ રીતે શરૂ થઈ જાય છે. તમે કયા સમયે મ્યુઝિક સાંભળો છો?
હમ હું મોટા ભાગે સાંજે અથવા રાત્રે મ્યુઝિક સાંભળું છું. કેમ કે આખો દિવસ કોલેજ અને બીજા કામ પછી, મ્યુઝિક સાંભળતા મન એકદમ શાંત થઇ જાય છે અને ઊંઘ ખુબ જ સારી આવે છે.
હા એ તો છે મ્યુઝિકથી થાક દૂર કરવામાં પણ ઘણી મદદ કરે છે. ઘણા લોકો ઓફિસ માંથી ઘરે આવતા સમયે કારમાં અથવા બસમાં મ્યુઝિક સાંભળે છે.
હા સાચું. મને લાગે છે કે મ્યુઝિક વગરની સફર થોડી બોરિંગ લાગે. જો લોંગ ડ્રાઈવ હોય અને સારા સોંગ્સ વાગતા હોય. તો સફર ની પણ મજા બની જાય છે, અને આપણને ખબર પણ નથી પડતી કે આપડે. એટલી લોંગ ડ્રાઈવ કરીને ત્યાં પહોંચી ગયા છીએ.
હમ બિલકુલ. મ્યુઝિકથી સમય પણ જલ્દી પસાર થઈ જાય છે, કેટલાક લોકો તો ટ્રાવેલિંગ માટે અલગ પ્લે લિસ્ટ બનાવે છે.
હા સાચું કહ્યું. તમને શું લાગે છે એક્સરસાઇઝ કરતા વખતે મ્યુઝિક સાંભળવું જોઈએ કે નહી?
હા એનર્જેટિક સોંગ સાંભળવાથી મોટિવેશન વધે છે. જીમાં પણ એટલા માટે ફાસ્ટ મ્યુઝિક વગાડવામાં આવે છે. તેનાથી લોકો વધુ એનર્જી સાથે વર્કઆઉટ કરી શકે છે.
હા હું પણ જયારે વોકિંગ કરવા જાઉં છું ત્યારે હલકા મોટિવેશ સોંગ સાંભળું છું, એનાથી ચાલવાની મજા છે એ અલગ જ વધી જાય છે.
હમ પણ એક વાત નું ધ્યાન રાખવું જોઈએ.
હમ કઈ વાત.
રોડ પર ચાલતા અથવા ડ્રાઈવિંગ કરતા વખતે બઉુ મોટા અવાજમાં યર ફોન્સ વાપરવા ના જોઈએ તેનાથી બહારનો અવાજ સા સંભળાતો નથી અને એક્સિડેન્ટ નો ખતરો વધી શકે છે.
હા આ ખુબ મહત્વપૂર્ણ મુદ્દો છે. ઘણા લોકો આ વાતને ઈગ્નોર કરે છે, અને પછી એક્સિડેન્ટનો ભોગ બને છે.
હમ. બીજું એક નુકસાન એ પણ છે કે ઘણા લોકો બહુ મોટા વોલ્યુમમાં મ્યુઝિક સાંભળે છે. લાંબા સમય સુધી આવું કરવાથી સાંભળવાની શક્તિ પણ અસર પડી શકે છે.
હા એટલે મ્યુઝિક નો આનંદ લેવું જોઈએ. પણ સુરક્ષા અને સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવું જોઈએ આપડે.
હમ્મ બિલકુલ દરેક વસ્તુની જે મ્યુઝિકમાં પણ સંતુલન જરૂરી છે.
હમ્મ તમને કઈ રીત નું મ્યુઝિક વધુ ગમે ઓલ્ડ સોંગ્સ, ક્લાસિકલ પોપ કે પછી મોટિવેશનલ સોંગ્સ
આમ મને તો ઓલ્ડ સોંગ્સ પણ ગમે છે અને મોટિવેશનલ સોંગ્સ પણ ઓલ્ડ સોંગ્સ સાંભળતા શાંતિ મળે છે અને મોટિવેશનલ સોંગ્સ થી ઉત્સાહ વધે છે.
હમ્મ સાચું કહિયુ. મને ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક પણ ઘણું ગમે છે. તેમાં વર્ડસ નથી હોતા એટલે મગજ શાંત રહે છે અને સાંભળવાની મજા પણ આવે છે.
હ એ તો છે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સ્ટડી કરતા લોકો માટે પણ ઘણી વખત ઉપયોગી હોય છે. કેટલાક લોકો કન્સન્ટ્રેશન વધે માટે પિયાનો અથવા ફ્લુટ મ્યુઝિક સાંભળે છે.
હા. આજે ટેકનોલોજીના કારણે મ્યુઝિક સાંભળવાનું પણ કેટલું સરળ બની ગયું છે.
હમ્મ બિલકુલ. પેલા કેસેટ, સીડી અને રેડિયોનો જમાનો હતો હવે તો મોબાઈલમાં હજારો સોંગ સેકન્ડસ માં મળી જાય છે.
હા સાચું કહ્યું. સ્ટ્રીમિંગ એપ્સ ના કારણે ગમે ત્યાં ગેમ ગમે તે ગીત સાંભળી શકાય છે અને આ ટેકનોલોજી નો ખુબ જ મોટો ફાયદો છે.
હા એ તો છે પણ ટેકનોલોજી સાથે એક સમસ્યા પણ આવી છે.
કઈ સમસ્યા?
ઘણા લોકો સતત ઈયરફોન્સ પહેરીને મ્યુઝિક સાંભળતા રહે છે. તેનાથી આસપાસના લોકો સાથે વાત પણ ઓછી થાય છે.
હા મેં પણ જોયું છે કે કેટલાક લોકો બસ, ટ્રેન કે ઘરમાં પણ હંમેશા ઈયરફોન્સમાં જ હોય છે અને બીજા કોઈ લોકો સાથે વાતચીત કરતા નથી.
હમ્મ એટલે જ ટેકનોલોજી નો ઉપયોગ કરવો જોઈએ પણ મર્યાદા સાથે
હમ્મ સાચું કહ્યું. ફેસ્ટિવલ્સ, સ્કૂલસ, ફંશનસ, કોનસર્ટસ. અને ફેમિલી સેલિબ્રેશનમાં મ્યુઝિક બધાને એક સાથે લાવી દે છે. લોકો સાથે મળીને ગાવા અને ડાન્સ કરવાથી ખુશી પણ વધે છે.
હા મ્યુઝિક લોકો વચ્ચે ન અંતર પણ ઓછો કરી દે છે. ભાષા અલગ હોય તો પણ મ્યુઝિક લોકોને જોડી શકે છે.
હમ્મ સાચું કહ્યું. દુનિયાના દરેક દેશમાં અલગ અલગ પ્રકારનું મ્યુઝિક હોય છે પણ દરેક વ્યક્ત તે તેને પોતાની રીતે એન્જોય કરે છે.
હમ્મ. આજની આ ચર્ચાથી મને સમજાયું કે મ્યુઝિક માત્ર મનોરંજન નથી. તે આપડા મૂડ, હેલ્થ, એનર્જી અને સંબંધો પર પણ ઘણી અસર કરે છે.
હા હું પણ એજ માનું છું. જો યોગ્ય સમયે ને યોગ્ય રીતે મ્યુઝિક સાંભળીએ તો તે આપણા જીવનને વધુ આનંદમય બનાવી શકે છે.
હમ ચાલો તો આજ પછી વાત કરશુ.
હા સારું પછી વાત કરીશું.